હલો.
હા મારો અવાજ આવે ને.
હા આવે છે.
હા હા શું કરો.
બસ કઈ નઈ આજે વરસાદ નું વાતાવરણ વધારે હતું એટલે રજા મકી
હા હા અમાં અહિયાયા પણ અ પાણી ભરાઈ ગયા છે
શું વાત કરું સવારથી કે અત્યારે સાંજે
એ તો સવાર થી જ હતા વરસાદ પણ સવારથી જ પડ્યા કરે એટલે પણ રેડ બી ભરાઈ ગઈ
તો પાણી અત્યારે ભરાઈ ગયયા છે
હા હવે નીચાણ વાળા ભાગમાં ઘર હતા ને એ લોકો ના ગામમાં ઘર ડૂબી ગયા
ધરબી દૂબી ગયા
હા એટલે એ લોકો ના પગથિયા ઘર ની અંદર પાણી આવી ગયા છે
ઓકે લ ત જે ત્રણ ચાર ફૂટ ખરા પાણી
હા અમે હમણાં જોવા ગયેલા હતા ત્યારે બે ફૂટ હતા અને પાછા રિટર્નમાં આવ્યા ત ત્રણ ફૂટ થઈ ગયું પાણી
તો તમે પાણીમાં ઉતરી ને ગયેલા હતા
હા પાણીમાં એમાં જ બધા લોકો હાથે જતા હતા ફરી આવ્યા એમ
તો એવો સાહસ કેમ કરે પાણીમાં ઉતરવાનો
હા એ તો હવે થોડું પાણી ઉત્સાહ વધારે એટલે ફરી આયા
હા પણ પાણીમાં ઉતરવાનો સાહસ કેમ કરે નદી ન પૂર ના પાણીમાં તે બી
એ તો બધા સાથે જોડે હતા એટલે વાંધો નહી હા મમ્મી લોકો બી હતા બધા જ હતા
બરાબર છે તો જે ઘરમાં પાણી ભરાય તેમાં કોઈ નુકસાન ખરું
એમ તો એ લોકો
કે પેલાથી માહિત એટલે પેલેથી માહિતી હતી આગા એમને જાણ કરી દીધેલી હતી આગોતરી
હા એટલે મેસેજ થ્રુ જાણ હતી બધાને અને પછી બાર વાગ્યા પછી ભરતી પણ આવી એટલે વધારે પાણી વધી ગયા.
ઓકે એટલે નુકસાન થવાના ચાન્સીસ ઓછા છે એમને.
હા એટલે એ લોકો કાળજી લીધી હતી એટલે બધા સામાન એવું ટેરેસ પર ચડાઈ દીધેલા હતા.
બરાબર એટલે દર વર્ષે જ પાણી ભરાય છે કે પછી આ વખતે પહેલી વાર એવું આવ્યું પાણી ભરાવાનુ?
નાહી અમારે અહીંયા છે ને દર વખતે જ પાણી ભરતી હોય ને એટલે ગામમાં પાણી આવી જ જતા હોય છે.
બરાબર
અને કોસ્ટલ હાઈવે પણ આખું પાણી આવી જાય છે.
તો તમારા અહિયાંથી બીજા ગામમાં જવાનો વાહનો વ્યવહાર સ્ટોપ થઈ ગયો છે કે ચાલુ છે તે?
એટલે બાઈક અને કાર નથી જતી પણ મોટા વાહનો જેમ કે ટોલા ટ્રેક્ટર એ બધા જાય છે.
બરાબર તો પછી અત્યારે હવે કોલેજ રજા?
હા એટલે આજે સવારે મેસેજ આવી ગયેલો હતો એટલે કોલેજમાં રજા છે ભારે વરસાદના કારણે
એટલે પછી કોલેજ પણ નઈ ગયા.
હાલની પરિસ્થિતિ જોઈને આવતીકાલનું હુ સિચ્યુએશન લાગે?
આવતીકાલે તો હજુ પણ અમે જોઈને આવ્યા તો પાણી વધતું જ છે એટલે કાલે પણ રજા રેશે એવું લાગે મને તો.
હમ હમ પાણી ઉતરી જશે એવા કોઈ ચાન્સીસ.
ચાન્સીસ તો ઓછા છે કેમ કે વરસાદ પણ વધુ જ આ પડ્યા ક રતો છે બંધ રહ્યો જ નથી સવારથી. અને ઉપરવાસ માં પણ પાણી વધારે હોવાથી છોડતા હોય છે.
તો પાણી જે ભરાયા છે ત્યાંથી તમારું ઘર કેટલુંક દૂર છે?
અમારું ત્યાંથી છે ને એક કિલોમીટર ખરું.
ઓકે એટલે તમને તો પાણી ભરાવાના કોઈ ખતરા નથી ને?
નાહી અમારા તો કોઈ ખતરો નથી કેમકે અમારુ તો બહુ ઉપર લાગતું હોય છે ઘર.
હમ હમ ત અગાઉ લગભગ હા જી બોલો
હા કઈ નઈ આમ તો લગભગ એ દસ ખણ વાગે બાજુ જોવા જઈશ પાણી વતા કે શું છે.
હમ હમ તા આગાઉ ગયા સોમવારે અને મંગળવારે પણ આવી જ પરિસ્થિતિ હતી ત્યારે પાણી ભરાઈ ગયા હતા?
હા અત્યારે છે ને રોડ પર આવી ગયલા હતા થોડા થોડા પણ આ વખતે હમણાં જે આવ્યા હતા તેનાથી ઓછા હતા. હમણાં વધી ગયા છે પાણી.
ઓકે તો અત્યારે જે તમે ગયા હતા તો પાણી વધતા હતા કે ઉતરતા હતા?
વધતા જ હતા સતત વધતા હતા કેમકે વરસાદના કારણે પાણી પણ વધતા હતા.
ઓકે તો જે સવારના નીકળી ગયા હસે વહેલા તે લોકોને આવવાનો પ્રોબ્લેમ ખરો?
હા જે લોકો સવારે ગયેલા હશે ત્યારે પાણી થોડું થોડું હતું એટલે એ લોકો જોબ પણ માટે ની નીકળી ગયલા હતા હવે રીટર્નમાં જયારે આવશે એ લોકોને ત્યારે તકલીફ પડશે.
હમ્મ હમ્મ.
એમ તો ફાયર વિભાગની ટીમ ઉભેરી છે. ત્યારે તેમને ઘરે પહોંચાડશે.
ફાયર વિભાગની ટીમ આવી ગઈ છે.
હા આવી ગઈ છે બોટ પણ સુવિધા કરી છે બોટની પણ
એ સુવિધા ગ્રામ પંચાયત થ્રુ થાય છે કે નગરપાલિકા દ્વારા થાય
એ ગ્રામ પંચાયત દ્વારા પણ થાય છે અને નગરપાલિકા તરીકે પણ થાય છે.
ઓકે તો તો આ આવી પરિસ્થિતિમાં ફૂડ પેકેજ જેવું ફેસબિલિટી ખરી કે પછી એ જમવાનું જાતે જ મેનેજ કરવા પડે.
ના એવું નહિ એટલે જેમના ઘરોમાં જે પાણી ભરાઈ ગયા હોય ને તેઓ જમવાનું બનાવી ન શકે તા હોય તે લોકોને પહોંચાડતા હોય છે ખાવાનું
હા. ઓકે સરકાર તરફથી પંચાયત તરફથી કે પછી આજુબાજુના ફેમિલીવાળા જે
ના એ તો જે સરકાર તરફથી જે હોય ને ગ્રામ પંચાયત ના સરપંચ તે લોકો પહોંચાડતા હોય છે.
ઓકે અને પાણી પોચી ગયા પછી સર ગ્રામ પંચાયત લોકો કઈ મુલાકાત માટે કે નુકશાન માટે આવે ખરા કે
નુકસાન માટે તો ખાલી જોવા માટે આવે પરંતુ કશું કરવોતા હોય એવું નથી ખાલી થોડી ઘણી હેલ્પ કરતા હોય છે.
બરાબર તમે એવું કઈ રીતે કહી શકે તમને અનુભવ છે કે પછી કોઈ એ તમને જણાવ્યું હશે.
નહી ગયા વખતે જે આવેલી હતી ને રેલમાં તેમાં ખાલી ફોટા પાડીને કરેલું હતું પછી કઈ નિર્ણય આવ્યો નહી.
હમ્મ હમ્મ. હ તમારા માતાશ્રી બી આંગણવાડીમાં જોબ કરે છે ને
હા.
એ ગયા વર્ષે કઈ સાંભળવામાં આવેલું હતું કે એમની આંગણવાડી પાસે બી પાણી આવી ગયા છે ત્યાં સુધી પાણી આવી ગયા છે કે નથી આવી ગયા
હા એમની આંગણવાડીમાં પણ નીચેના ફ્લોર પર પાણી આવી ગયા છે તેમજ ઉપર એ લોકો જેવી આંગણવાડી ચલાવે છે ને ત્યાં ત્રણ પગથિયા જ બાકી છે.
ત્રણ પગથીયા બાકી છે તો આંગણવાડીમાં તો રજા હશે.
હા આંગણવાડી માં સવાર થી રજાનો નિર્ણય થયો હતો.
હા.
તેમજ જરૂરી સાધનો કે જે ખાવાનું ખોરાક બનાવવાનું હોય છે ચોખા ઘઉં તે યોગ્ય નિકાલ કર્યો હતો એ લોકોએ
બરોબર આ પૂરના દ્રશ્યો તમારે પછ ઘરનાર ગયો પછી નહી જઈ શકે
નહી હમણાં તો નહી જોઈ શકાય કેમકે અમારા ઘર પછી ખાલી બીલીમોરા નું બિલ્ડિંગ એક દેખાતી હોય છે. બાકી પાંચ
ગામમાં જે પાણી આવયુ ગામમાં જે પાણી ભરાય છે તે બી નથી જઈ શકાતું
ના ઇન્ટરનેટથી જોઈ શકાતું
ઓકે. અને ત્યાંથી જે પેલી કઈ નદી પાસ થાય છે તમારું આ ગામની બિલીમોરા જોવા માટે એક નદી પર કરવાની આવે ને
હા એ કાવેરી રિવર
હ કાવેરી રિવર કાવેરી રિવર માં કેટલું પાણી ન સ્ટેટસ છે.
કાવેરી રિવરમાં પણ ઘણું સપાટી ખુબ જ વધી રહી છે. એકવીસ થી પચીસ ફૂટ જેટલી પાણીની સપાટી હતી.
અને એટલે તમારાથી. ગામથી આજુબાજુ ના ગામડા ગોઈંદી વલસાડ જવું હોય તો એ વાહન વ્યવહાર સ્તપ છે.?
હા એ બધા જ વાહન વ્યવહાર સ્તબધ થઈ ગયા છે. તેમજ તે કોસ્ટલ હાઈવે જતા રોડ પર પુરેપુરા પાણી ભરાઈ ગયા છે.
કોસ્ટલ હાઈવે વાળા એટલે પેલા બિગરીવાળા રોડ પર છે તે?
હા બીકરીથી ગોઈંદડી સુધી ન રોડ પર પાણી જ છે.
એટલે જેસપુર ઉલગામ વાળા અંદરના ગામડામાં બી પાણી ભરાયા છે.
હા તેમાં પણ પાણી વરસાદનું પાણી ભરાયા છે ત્યાંથી એ પણ ત કે બાઈક જઈ નથી શકતી
પાણી ભરાવાના કારણે તમને કોઈ અગવડતા થાય ખરી? નુકસાન તો પાણી ભરાયા નથી પણ ટી વગર કોઈ અગવડતા?
અગવડતા તો નથી એમ તો કોલેજ નહી જવાતું ઘરના જોબ માટે નહી જવા તું.
ઓકે એટલે જોબમાં તમે? તમારા એરિયામાં પાણી ભરાવાના કારણે તમે જઈ નથી શકતા બાકી કંપની કે કોલેજ તો બીજા જિલ્લામાં આવેલી છે તે ચાલુ જ છે.
નહી કોલેજમાં તો રજા આપી જ જાહેર કરી દીધી છે. કેમકે વલસાડ અને નવસારી વિભાગ માં રજાનોો જ માહોલ છે.
ઓકે ઓકે અને નોકરી બાબતે પિતાશ્રી ને?
હા એ તો હમણાં તો રજા જ કંમની ચાલુ જ છે ત્યાં જે રહેતા હોય તે લોકો ગયા હશે,
લોક લોકલ કાર્યકર્તા ને મા તો જઈ શકે છે બરાબર ને?
હા જે લોકો અપડાઉન કરતા હોય તે લોકો નહી શકતા હોય.
કંપનીમાંથી એવી જાણણી કરવામાં આવે કે તમારા એરિયામાં જો પાણીની સમસ્યા હોય તો તમારે આવવાની જરૂર નથી.
નાહી કંપની વાળા તો એવું નહી પણ જે આવે તેનો રોજ ગણાય એવું હોય.
ઓકે બરાબર છે કઈ નહી આ આ ની અત્યારની જે પૂરની પરિસ્થિતિ થી તમે માહિતગાર કર્યા તે બદલ આપનો ખુબ ખૂબ આભાર. ફરી આપડે મળીશું બીજા કોઈ એક વિષય ઉપર થેન્કયુ
હા વેલકમ. ચાલો તમે પણ સાચવજો ઘરની બહાર નહી નીકળતા.
ઓકે તમે પણ તમારા વિસ્તારમાં પાણી ભરાયેલા છે એટલે સાચવી ને. જરૂર જણાય તો જ ઘરની બહાર નીકળશો પાણીમાં અવલોકન કરવા માટે ઉતરવાની જરૂર નથી.
હા હા સારું. બાય ઓકે.